હ.
હા કેમ છો?
હા જી બોલો ગુરુદેવ દત્ત.
ગુરુદેવ દત્ત આજે ઘણા દિવસથી તમારી સાથે ચર્ચા કરવાની હતી. અ આપણે હમણાં કેવી જાગતું આપણે જે હમણાં કન્સ્ટ્રક્શનમાં હમણાં નવા નવા બધા ઘણી નવી વસ્તુ થઈ રહી છે.
હમ્મ.
અને તમારી તો એ ફિલ્ડ જ છે અને તમે તો જાણકાર છો એના તો મેં કીધું અત્યારનું જે કન્સ્ટ્રક્શન નું જે માહોલ છે અને પેલાનું કન્સ્ટ્રક્શન નું માહોલ અને એમાં શું તફાવત છે શું અત્યારે તમને એની કઈ જાતના અ નવા નવા તમને એમાં શું પ્રોબ્લેમ આવી રહ્યા છે કે શું ચેન્જીસ લાગી રહ્યા છે. એની બાબતમાં આજે આપડણે વાત કરવાની છે.
બરાબર તો મારું કેવું છે કે જે જૂના અમારા જે વખતનો ટાઈમ હતો. એ વખતે એક્ઝે્ટ સાઈટ વિઝિટ. અને સાઈટ એક્ઝિક્યુશનનું મહત્વ વધારે હતું સમજી લેજો. હવે બધા સોફ્ટવેર સોફ્ટવેર આવી ગયા એટલે ઓનલાઈન બધું કામ ઘણું બધું થઈ ગયું અમારી વખતે ઓનલાઈન હતું જ કા પણ શરૂઆત હતી.
અવાજ આવે છે ને મારો ઓકે હા એટલે એ વખતે અમે જે ફિલ્ડમાં રમી ગયા. એ ફિલ્ડ એટલું સરસ હતું અને આપણે આત્મસંતોષ થતો હતો. હવે શું થઈ ગયું કે જેમ ડોક્ટરોમાં. આંખ નો ડોક્ટર જુદો નાક નો જુદો પછી ગળાનો જુદો પછી હાર્ટ નો જુદો. એવી રીતના અમારા ફિલ્ડમાં બી હવે શું થઈ ગયું કે એમાં બધા બાયફરકેશન બહુ બધા થઈ ગયા કે ભાઈ ઇન્ટીરિયર ઇન્ટીરિયર પછી સ્ટ્રક્ચરલ પછી પ્લાનિંગ પછી સર્વે આ બધા ઘણા બધા પછી મશીનરી ડિપાર્ટમેન્ટ આવી જાય ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ આવી જાય પછી ફાયર ફાઈટિંગ આવી જાય. પછી હ્યુમિડફિકેશન આવી જાય આવું બધું એના બાયફકેસન થઈ ગયા. ને એના એક્સપર્ટ લોકોને પછી અમારે જોઈન કરવા પડ્યા. એટલે શું થાય કે એ લોકોને લી ઘે વર્ક ડીલે થાય કેમકે પેલાનો ટાઈમ પેલાનો ટાઈમ બધાનો મેચ કરવો. ઇટસ અ વેરી ડિફિકલ્ટ ફોર અસ પણ તે છતા આપણેે ઘણા બધા પ્રોજેક્ટ સક્સેસ કર્યા. ને હવે નવું એવું છે કે હવે સ્ક્વેર ફીટ પર ચાલે છે. લોકોને હવે ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી ગયો કે ભાઈ કન્સ્ટ્રક્શન ની કોસ્ટ આ સિમેન્ટો હવે તો ગૂગલ પર બી તમે નાખો ને પ્રક્ષીમીટી પર ભી નાખો તો તમે કહો કે ભાઈ સિમેન્ટ આટલા ભાવ છે ને આટલા આના છે ને આટલા છે તો તમને કન્સ્ટ્રક્શન કોસ્ટ આપી દેશે.
બરાબર પણ આમાં તમને એવું આમાં તમને એવું નથી લાગતું મને વાર એવું લાગે જેમ કે અમારો અત્યારે જ અમારે બિલ્ડિંગમાં અમે લોકો આખું બિલ્ડિંગનું અમે જે રિનોવેશન કરાયું અમારી સોસાયટી નું તો એમાં અમને એવું લાગ્યું કે તમને કહું ને કે કોર્ડિનેશન જ નહીં કોઈ સાથે
એટલે એ એ તકલીફ છે ને એ કોર્ડિનેશન બહુ જરૂરી છે આમાં
જેમ કે હું તમને કહું કે અમારે અહિયાં જે અ કલર કામ કરવા વાળો માણસ હતો બરાબર હવે એને કલર કામ નુ હાથ લીધું તો એજ વખતે ઈ કલર કામ જયારે કરી રહ્યો છે ત્યારે ઓલો નીચે ઓલો ટાઈલ્સ તોડીને ટાઇલ્સ લગાડવા બેઠો છે. હવે વિચાર કરો કે ટાઇલ્સ તમે લગાડો છો તેને ખબર છે ઉપર થી કલર કરે છે કલર નીચે પડવાનો છે પાછી ટાઈલ્સ ગંદી થવાની ધોવાની છે પણ આ મેં જોયું સાહેબ કે મને એવું લાગે છે આમાં કોઈ વાર એવું લાગે છે મને કે હવે આજે તમે બહુ સાચી વાત કરી કે જેમ અલગ અલગ રોગોના અલગ અલગ ની ષ્ણાતો થઈ ગયા ડોક્ટરોમાં પણ એમાં શું તકલીફ થાય છે કે એ લીધે આપણને બહુ સચોટ સારો વ્યવસ્થિત જોવાબ મળતો નથી કારણ કે કોર્ડિનેશન કોની સાથે કરો તમે
યસ ને બીજું શું છે, આજના યંગસ્ટર્સ બધા આવી ગયા યંગસ્ટર્સ આવ્યા ને એટલે એ લોકોને ઈગો પ્રોબ્લેમ બહુ બધો છે મેં જોયો આમ કે કે કામ નથી આપણી પાસે અને આપડે ફોન કરીએ તો બે દિવસ સુધી આવી નહી શકે આપડે અર્જન્સી બેસ પર કંઈ કામ કરવું હોય, ને પ્લમ્બર નો દા ખલો લો, ઇલેક્ટ્ર્રીશિયન નો દાખલો લો, હમણાં ટાઈમ નથી એમ કહી દેશે. તો ક્યાં વર્ક નું ક્યાં તમારું અહ પેલું છે? કે નથી કામ લેતું, આમ બધા કેય કામ નથી. આ એક બહુ મોટો પ્રોબ્લેમ. અને લેબર પ્રોબ્લેમ તો છે જ.
છે-છે બરાબર તો પછી તમારે અત્યારે તમારે હવે સમજો કે અત્યારે તમારે કોઈ પ્રોજેક્ટ લેવો હોય. તો હવે માહોલ કેવી જાતનું છે એટલે તમને શું લાગે છે કેવી રીતે આ બધું ગોઠવાશે ને કેવી રીતે આ થાશે મને તોઈ વાર વિચારોય કે કામ વ્યવસ્થિત થશે કે ની થાય.
નહી કામ વ્યવસ્થિત થશે. પણ એમાં તમારે ચુનંદી એજન્સી રોકવી પડશે. થોડાક લેબરમાં તમારે પૈસા છોડવા પડશે. મટીરીયલ માં તો ઓપન માર્કેટ છે એમાં મલી જ જશે તમને બધે થી બે ચાર જગ્યાએ રેટ માંગો. એટલે તમને રેટ અ જે અ પ્રિફર રેટ છે. રીઝનેબલ રેટ છે તમને મલી જશે ઓનલાઈન બી મલી જશે. લેબરનુ એવું છે કે ડિપેન્સ એની કામ કરવાની ક્ષમતા કેવી છે. એની પાસે ટીમ કેટલી છે. સટિંગ ના માણસ કેટલા છે, ફિટિંગ ના માણસ કેટલા છે, પેન્ટર કેટલા છે. ફ્લોરી ના માણસ કયા છે આ બધું એ લોકોની સાથે ડિસ્કસ કરવું પડે. ને પછી એને એજન્સીને કામ અપાય અથવા એના કામ કરેલાને. આપણેે જઈને પર્સનલ આપડે જવું પડે એના કામ. કર્યા પર એ ના હોય ત્યારે અને એનો રિવ્યુ લેવો.
બરાબર છે. એટલે આમાં કેવું થયું આજે તમને મેં શું કામ પૂછ્યું આજે કે અમારે હવે અત્યારે સોસાયટીમાં જે અમારે જે કામ કરીને ગયા બરાબર છે ટોટલ અમારે કોસ્ટ કોસ્ટિંગ ટોટલ અમારે કઈક અ સત ચોવીસ લાખ રૂપિયા ટોટલ અમારે. માર્ઝીન આવ્યું બરોબર છે. હવે નવ માળ નો આપણો ટાવર છે નવ માળમાં બધું જ કરીને ગયા પણ આજે હું તમને કહું કે અત્યારે એટલા બધા બધી જગ્યા થી લીકેજ દેખાય છે. તેરે સાઇડ. હવે લીકેજ દેખાવાનું કારણ મેં આ લોકો પૂછ્યું પાણી આવે છે તો પાણી ક્યાંથી ઊઠ્યું તમે કીધું કે બધી જગ્યાએ વોટરપ્રુફ કલર કર્યો આપડે બધું જ કર્યું ઉપર ટેરેસમાં પણમે વોટર પ્રુફિંગ કરાવ્યું તો આ પાણી ઉતરે ક્યાં થી?
હમ્મ.
એટલે આ એક બહુ મોટો મુદ્દો હતો અને એની લીધે મેં લાવ આજે તમારી સાથે ચર્ચા કરો કે ખરેખર હવે આમાં તમે જે બહુ સરસ વાત કરી કે બહુ સારી એજન્સી લેવી પડે મને થોડોક કોસ્ટ વધારે લાગે પણ એ વ્યવસ્થિત કામ કરશે કરીને.
યસ યસ એની પાસે ટીમ હોય સારી. અને એના સારા માણસ હોય એની પાસે કે જે એમાં માહીર હોય.
હમ્મ.
હવે આ તમારા બિલ્ડિંગમાં જે વોટરફિંગ કર્યું હોય તો વોટરફઈ નાબી આઈ બે ચાર પ્રકાર છે. માં કયા બેઝથી ફોડફિંગ કર્યું એ સ્પીડિંગ વાળા ને ખબર નહી હોય.
હા.
કે ભાઈયા એ પેલું અ ચાઈના મોઝેક કર્યું. કે પછી અહ નીચે છે તે કોઈ અહ કેમિકલ યુઝ કરીને કર્યું કે રોડા કોંક્ર્રીટ નું અહ વોટોફિંગ કર્યું કે ખાલી આઈ પી એસ કર્યું આઈ પી એસ માં પી ડી એફ મટીરિયલ નાખી દીધું ને એમ ચોપડી ને જતા રહ્યા સલોક પ્રમાણે વાવટા કરી નાખ્યા પતિ ગયો. અને આ બધું શું થાય છે કે આમાં એક્સપર્ટ માણસ જોઈએ જોઈએ ને જોઈએ. એટલે એ એક્સપર્ટાાઈઝ આર્કિટેક્ટની શું છે? હમણાં છોકરાઓને નથી હોતી નવા નવા છોકરાઓ હોય છે. ને અનુભવની બહુ કમી પડતી હોય છે. આ કન્સ્ટ્રક્શન લેવું છે. પુષ્કળ અનુભવ જોઈએ. અને તમે કેટ કેટલી જગ્યાથી એમાંથી પસાર થયેલા હોય, તો તમને એ આઈડિયા ત્યાં જાઓ ને. ત્યારે તમને શું છે? અધરવાઈઝ તમને કહું કે મારે વોડ ઓફિંગ કરવું છે. આમાં આર એમ ડેસ્ટિની જે છે, એમાં મારા સગા છે એક.
હમ.
આર એમસટીમાં એનું ટેરેસ નું વોટરફિંગ કરવાનું હતું. હવે બધું વોટરફિંગ કરેલું. પણ જે કેબિન બનાવેલી છે. લિફ્ટની કેબિન. એમાં જ બો રોફિંગ નહીં કરેલું.
હા હા હા હા હા.
એ એટલો મોટો પ્રોબ્લેમ એ લોકોને થયો. કે દરેક વખત હેરાન થાય, વરસાદ આવે એટલે બધા ટેન્શન માં. મને કે દીપક ભાઈ તમે કરી આપો. મેં કહ્યું, બસ હું કરી આપું, પણ હું તમને એજન્સી આપું. અને હું તમારું એ જે કઈ રીતની પદ્ધતિ કરુંને, એની સાથે સમજાવું. અને એ પ્રમાણે જો કામ કરતો હોય તો, ઊભો બી રહુ એવું કંઈ નથી. આમાં સાઈટ એક્ઝિક્યુશન બહુ જરૂરી છે. દરેક દરેક તબક્કા વખતે જેવું મિશન ચેન્જ થાય, તો ઓપરેશન. ચેન્જ થાય એ વખતે તમારે ત્યાં એને એનું જાણી લેવું પડે કંઈ રીતના કરવાનું છે, અથવા તમારે એને ગાઈડ કરવું પડે.
બરાબર, એટલે એમાં શું થયું કે જેમ તમે આ બહુ સરસ હોય. મુદ્દો કીધો, જેમ કે અમારે પણ સમજ હતું કે અમારે પણ ઉપર ટેરેસમાં જે અમારી અ જે આ લિફ્ટની જે કેબિન છે, બરાબર છે‌. હવે લખી રી એમાં આ લોકો વોટરપુફિંગનું થોડુંક દિમાગ વાપરી. પ્રુફિંગ ક્યાંક કરાવેલું હતું અને બીજો બીજો એક બેનિફિટ અમને શ મળી ગયો. કે અમારે આ તમને ખબર તો, આપડે જે હવે હમણાં જે નવું આ પૈસા કમાવાની જે નવી રીતો કાઢી છે મ્યુસ કે ઉપર એફસઆઈ ઉપર બિલ્ડરને બે ફ્લેટ બાંધવા દી જાય ટેરેસ ઉપર.
હમ, હમ. હમ.
બરાબર છે, હવે એમને જે બે ફ્લેટ બાંધ્યા એમાં અમને એક બેનિફિટ થઈ ગયો. કે બાંધ્યા તો એને લીધે અમારું આ વોટર પ્રુફિંગ આનું થઈ ગયું. બરાબર છે, પણ હા, પણ કેવું છે સાહેબ કે અત્યારે જે હું તમને કહું ને, કે ખરેખર જે તમે સુંદર વાત કરી કે જે અનુભવ વસ્તુ છે ને સાહેબ આ તમારી લાઈન એટલી બધી ઊંડી લાઈન છે. કે આમાં જો અનુભવ નહી હોય ને, તો ખ્યાલ જ નહીં આવે કે લીકેજ ક્યાંથી થાય છે.
ક્યાંથી થાય છે, યસ. ફોર યોર ઇન્ફોર્મેશન, મેન્ટેનન્સ મારો બેસ્ટ સબ્જેક્ટ હતો, હા.
અચ્છા.
મેન્ટેનન્સ આવે એટલે આપડે એમાં બહુ બધાને કરી છે હેલ્પ કરી છે. અને બહુ બધા કામ કરી આપ્યા છે મેન્ટેનન્સ માં. કોઈ ના કરે તે આપડે કરી આપીએ, ચેલેન્જ વાળો જવાબ એમનું લીકેજ બંધ. કરાઈ આપીએ, કારણ કે બેઝિકલી આપણેે જે ટેકનિકલ જે છે એમાં વાપરવાનું છે તે નોલેજ વાપરીએ આપણે.
બરાબર એટલે મેં એક યાદ તમને યાદ રાખવા ને વચમાં મેં તમને પૂછેલું કે અમારા નીચે જે મારું માર ઘર છે અમારી નીચેે ઘર છે હવે મારા ઘર થી કે તમારું લીકેજ આવે છે. આ બધું તમે માનશો નહી એના માટે મેં લગભગ મારો ટોટલ ખર્ચો આ અઢી વર્ષ કે ત્રણ વર્ષ મે લગભગ બાવીસ હજાર રૂપ ચો કર્યો સાહેબ હવે હા હવે ત હા હવે તમને હસવું આવશે હું તમને કહીશ તો કે સાહેબ હવે આજેટેસ્ટ ન્યુઝ તને કહ કેવાય એવ ન્યુઝ નીકળ્યા કે મારા બાજુવાડાના ફ્લેટમાંથીઈને ઘરમાં પાણી આવે છે, બોલો
બોલો હવે સાંભળો
વિચાર કરો સાહેબ એના બાથરૂમ માંથી પાણી આવે છે, સાહેબ બોલો હવે
અરે તમે કર્યું તો તમારું સીલ થઈ ગયુ.
અમારું થઈ ગયું ચાલો વ્યવસ્થિત બધી વસ્તુ સાચી છે, પણ મને વિચારી આવ્યો કે જે માણસ કામ કરી ગયો ભલે કામ કરો પણ અત્યારે સાહેબ શું છે મેં જોયું સાહેબ બધાને ખાલી પૈસા જ કમાવા છે. સાચી સલાહ કોઈને આપી નથી અને બસ અરે નહી સાહેબ આપ કે પ્રોબ્લેમ એ આપ તમારે અહીંયા પ્રોબ્લેમ છે સાહેબ તમારે જે અંયા ખાડો છે તમારેં છે, તમારે અહીંયા સિલેન્ટ લાવવું જ પડશે
બસ એટલે તમે એમના તમે તમે એમાં ખ્યાલ આવતો નહી હોય. ને કદાચ તમને નીચે નીચે ન પ્રોબ્લેમ હોય એટલે તમે કો ચાલો નને યાર કરાઈ નાખો ને
હવે ઓલા આમાં કેવું છે સાહેબ કે અમે નીચે વાળા બચારવા કે આપણી ઘરે આવે ફેમિલી વાળા છે. આપડ એમ થાય કે ન આપ લીધ એમ ઘરે લીકે થાય સારું નહી કહેવાય એટલે આપે કરી લઈએ બરાબર છે હવે આજે તમે માનશો નહી કે એમને ક્યારે ખબર પડી કે મારી ત્યાંથી લીખેજ નથી. કે એ વિચાર પોતે રૂબરૂ નીચે સોસાયટીમાં અમારા ચેરમેનને કેવા ગયા. કે ભાઈ આ ભાઈ ની ઘરેથી આ લીકેજ નથી એ કેવી રીતે તમે બહ કે સાહેબ એમનું ઘર ચાલુ છે એમનો સંડા બાથમ નળ ચાલુ છેમણા. ચાલુ રાખીને આવ્યો છું પણ સાહેબ એમના ઘરેથી પાણી ટીપતું નથી પણ જેવું રાતના એમની ઘરે બંધ ્યું તો સાહેબ બાજુ વાળો જે છે એનું અગિયાર વાગે ના વાગે અને નીચે પાણી ચાલુ થઈ ગયુ.
બરાબર એટલે ખ્યાલ આવી ગયા ને એટલે આ ચેક રાખવો પડે ને આ કોણ કરે આટલી પ્રિસાઇસ કોઈ જોતું નથી.
કોઈ જોતું નથી બઉ ખરેખર પરિસ્થિતિ એટલે જ મેં તમનેજે તમારી સાથે મેંુંાવ ચર્ચા કર છો દીપકભાઈ સાથે કારણ કે આ એક એવો મુદ્દો છે, દીપકભાઈ કે અનુભવ ની ખામી લીધે સાહેબ ધીરે ધીરે મને તો ઘણી વાર ડર લાગે કે આ બિલ્ડિંગ નુ સ્ટેબિટી જેને ક કે આપણે સેબલિટી રિપોર્ટ જે વાત કરીએીએ ઘણી વાર ખરેખર બિલ્ડિંગ સ્ટેબલ એ જ ખબર નથી પડતી
ના ના ખરી વાત છે હ અને એ વખતે જે કન્સ્ટ્રક્શન કરતા હતા. એમાં બધા અદતન સાધનોને દાવે તો છે, તે એના કોન્ક્ર્રીટ ના ટેસ્ટિંગ આવે છે. એના ટેસ્ટિંગ કરો એટલે એના પરથી એની સ્ટેબિલિટી કેટલી છે, એની કેટલી પેલી લાઈફ તે ખબર પડે
બરાબર છે. ચાલો બઉુ સરસ તમારી સાથે આ વાત કરીને મજા આવી ફરીથી આપડણે બીજા એક ટોપિક ઉપર વાત કરશું
ચોક્કસ સર ઓકે ગુરુ દ હા